હલો
શું કરો છો હવે તમે
બસ બેસી શું તમે શું કરો
હે જમાનું થઇ ગયું હા આવે છે જમવાનું તમારું થઈ ગયું
હા થઈ ગયુ મિત્ર.
કેમ છો, તમે
બસ મજામાં તમે કેમ છો.
હું પણ મજામાં જ છું,
બરાબર,
ત તમે હવે શું કરી રહ્યા છો, ભણવામાં.
ભણવામાં આપડે કોલેજ લાઈફ,
હું તમારું પરિવાર સારું છે.
હા બધું સારુંજ છે, મિત્રો તમારે.
મારું પણ સારું જ છે, તો મિત્ર તમે હવે ફ્રી છો.
હા ફ્રી,
હાતો તમે મારી જોડે થોડી વાતો કરશો.
હા, ચોક્કસ મિત્રો કહો શું ક્યું તમે.
હા, તો. આજે આપણે આરોગ્ય અને સ્વચ્છતા એના વિશે થોડી વાતો કરીશું, તોતમે તમારો સાથ મને આપશો‌.
હા, ચોક્કસ મિત્રો હું મારો અનુભવ તમને શેર કરીશ.
મિત્ર એક પ્રસિદ્ધ જે આપણને, ખુબ જ આરોગ્ય અને સ્વચ્છતા વિશે સારું એવું જણાવવામાં આવે છે. પહેલું સુખ તે જાતે નરે એટલેકે, જીવનમાં સૌથી મોટું સુખ સારું આરોગ્ય છે, જો શરીર સ્વચ્છ હોયતો, તોજ આપણે અભ્યાસ, નોકરી, વ્યવસાય અને જીવનના દરેક ક્ષેત્રમાં. સફળ બની શકીએ અને સારા આરોગ્યનો, ભાયો છે, સ્વચ્છતા આરોગ્ય એટલે. શરીર મન અને સમાજની દ્રષ્ટિએ, સંપૂર્ણ સુખાકારીની સ્થિતિ છે, માત્ર રોગન હોવો એજ સારું આરોગ્ય નથી, પરંતુ શારીરિક, માનસિક અને સામાજિક રીતે સ્વસ્થ રહેવું પણ એટલું જ જરૂરી છે, તો સ્વચ્છતા એટલે શરીર ઘર સહા. કાર્યસ્થળ અને આસપાસના વાતાવરણને, ચોખુ અને સ્વસ્થ રાખવું, જ્યાં સ્વસ્થ. હોય છે, ત્યાં રોગો ઓછા ફેલાય છે, અને જીવન વધુ સુખી બને છે, તોહું પણ એમતો ગામડામાં જ રહું છું, તો ગામું કેટલું સુંદર અને સ્વચ્છ હોય છે, તો મિત્ર વ્યક્તિગત સ્વસ્થતાનું, ખૂબ જ મહત્વ છે, દરરોજ સ્નાન કરવું. દિવસમાં બે વખત દાન સાફ કરવાનું. હાથને સાબુથી ધોવા સ્વચ્છ કપડાં પહેરવા, નખ કાપવા અને શુદ્ધ પાણી પીવું જેથી, ઘણી બધી આદતો પણ આપણને અનેક રોગોથી બચાવે છે, તો સ્વસ્થ જીવન માટે પૌષ્ટિક અને સંતુલિ આહાર ખૂબ જ જરૂરી છે, પેલા શાકભાજી અને ઘણા બધા ફળો. થ અનાજનો સમાવેશ કરવો જોઈએ. તેથી વધુ તેલવા અને જંક ફૂડ ન ખાવું તેથી આપણે સારો એવો ખોરાક પણ ખાવો જોઈએ. તો મિત્રો તમે તમારા સ્વાસ્થ્ય માટે ઘણું બધું એવું કરતા હશોતો તમે મને થોડી માહિતી આપશો
આમે કરી ચોક્કસ આપીશ પરંતુ જે પરમ દિવસે હું સવારે ચાલવા ગયો હતો. ત્યાં ઘણા લોકો કસરત કરતા હતા અને જે દોડતા હતા. કેટલાક લોકો યોગા જેવા પણ કરતા હતા. અને એ જોઈને મને વિચાર આવ્યો કે માનસ પાઠસે કેટલા પણ વધારે પૈસા હોય એટલે કેટલું પણ મોટુ ઘર હ જો એની પાસે શરીર ન હોય ને તો એ વસ્તુનો કોઈ અર્થ જ નથી મિત્રો એટલે મને લાગે છે કે આરોગ્ય જીવનની સૌથી મોટી સંપત્તિ છે.
અને તમે જે કીધું તે હું પણ દિવસ ના બે વાર બ્રશ કરું છુ. જે સવારે અને રાત્રે સુતા પહેલા તે એમાં આપણા જે દાંતમાં જે કીટાણો હોય, ને એ આવવાની સંભાવના ઓછી હોય છે. અને બીજું જોકે આપણે માનસ છીએ તો માનસ રીતે જ રહેેવું જોઈએ. જેમાં દરરોજ સ્નાન કરવું જોઈએ. અને એકબીજા સાથે લાગણી હોવી જોઈએ એ બધુ આપડ જે આરોગ્ય ઉપર ખુબ જ અસરકારક બને છે. છે મિત્ર અને ઘણા લોકો આખો દિવસ પૈસા કમાવા પાછળ દોડે છે. પણ પોતાના શરીરની કાળજી લેવાનું ભૂલી જાય છે એ લોકો એમાં સમયસર જમતા પણ નથી. પૂરતી ઊંમ નથી લેતા, રાતના મોડા મોડા વાગ્યા સુધી કસરત કરતા હોય સોરી એટલુંમ ઊમતા નથી. કસરત પણ નથી કરતા. પછી જયારે બીમાર પડે ત્યારે સમજાય છે કે સ્વાસ્થ્ય કેટલુ
અને એક વાત મેં પણ જોય છે કે ઘણા લોકો બીમાર થયા પછી પોતાની તંદુરસ્તી વિશે વિચારે છે, કે કશ આવું ના કરે તે તો અને મને લાગે છે કે બીમાર પડ્યા પછી સારવાર કરાવવા કરતા પહેલાથી જ શરીરની કાળજી રાખવી. ફી વધારે સારી બાબત છે.
એટલે આપણેે વધારે તો કઈ નહી કરી શકીએ આપને ખબર છે, કે કંટાળો હ જ છે પરંતુ આપણે રોજ ચાલી તો શકીએ ને સવારે કસરત તો થોડી કરી શકે નહી યોગ કરવો. કે સાયકલ ચલાવીએ આ બધી આદતો નાની નાની આદતો છે ને આપણને જીવનમાં ખુબ જ સાચવે છે. આખો દિવસ માત્ર બેસીને જ રહેવું, એના માટે શરીર નથી મળતું મિત્રો. અને ખાવા પીવાની પણ ઘણી બધી અસર પડે છે. આજકાલ લોકોને બહારનું જે જંક ફૂડ હોય ને એ બધું ખાવાય છે જેમ કે પીઝા છે, બર્ગર છે ઠંડા છે. અને તળેલી વસ્તુ વારંવાર ખાવાથી શરીર પણ પણ ખુબ જ અસર પડે છે મિત્ર.
ઘરનું તાજું ભજન જ ખાવું જોઈએ આપડે તો. અને મિત્ર બીજું તો, શું કહીશ કે આપડે ઘરનું ભોજન જે પૌષ્ટિક હોય ને જેમ કે દાળ ભાત છે, ભાત છે, દૂધી છે પછી દૂધ લીલા શાકભાજી ખાવાથી આપણનું શરીર પણ જરાક સારું રહે છે એમ અને બહારનું ખાવાથી ચાલે પણ આપડે જે રોજ રોજ ખાવાનું એવું નથી. થોડું લિમિટમાં રાખીએ. તો મિત્ર તમે એવું બહારની વસ્તુ ખાવો છો કે નહીં?
તો મિત્ર તમે કીધું તેમ કે નેમુ સાચવી ને ખાવું જોઈએ ને લિમિટમાં ખાવું જોઈએ. વધારે પણ ન ખાવું અને ઓછું પણ ન ખાવું જેના કારણે જો આપણે વધારે ખાઈએ તો આપણના શરીરને ખુબ નુકસાન થાય સે. અને ઘણા બધા જાતજાતના રોગો પણ થાય સે. તેથી આપણે આપણા શરીરને સાચવવું હોય તો સારું અને એવું ઓછું પણ ખાવું જોઈએ. અને લિમિટમાં ખાવું જોઈએ તેથી સ્વાસ્થ જીવન માટે પૌષ્ટિક અને સંતુલિત ખોરાક ખાવો જોઈએ એમ તમને કીધું જ હતું. તે તથા જંક ફૂડ અને વધુ ખાંડવાળો ખોરાક ઓછો લેવો જોઈએ. નિયમિત કસરત, યોગ અને પ્રાણાયમ શરીરને તંદુરસ્ત રાખે છે. દરરોજ નિયમિત કસરત યોગ અને પ્રાણાયમ શરીરને ખૂબ જ તંદુરસ્ત રાખે સે. તેથી માનસિક આરોગ્ય પણ એટલું જ ખુબ જ મહત્વનું સે. હકારાત્મક ઉર ચાર પરિવાર સાથે સમય પસારવો પસાર કરવો તણાવ ઓસો રાખવો અને જરૂર પડે ત્યારે મદદ લેવી આ બધું મનને સ્વસ્થ રાખે સે. એમ જોવા જઈએ તો પર્યાવરણની સ્વસ્ તા પણ આપણા આરોગ્ય સાથે સીધી રીતે ખુબ જ જોડાયેલી છે. કચરો કચરા પેટીમાં નાખો પાણીનો બગાડ ન કરો. ગંદકી ન ફેલાવી અને વૃક્ષોનું રક્ષણ કરવું એ દરેક નાગરિકની ફરજ બને છે. તો સરકારે પણ સ્વચ્છ ભારત અભિયાન જેવા કાર્યક્રમો દ્વારા સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવે છે. પરંતુ માત્ર સરકાર નહીં દરેક નાગરિકનો સહયોગ જરૂરી છે, તેથી જો આપણે સ્વચ્છતા જ ન રાખીએ તો મચ્છરો, જીવ જી જીવાણુઓ અને વાયરસથી મલેરિયા ડેન્ગ્યુ ઘણા બધા એવા ચેપી રોગો ફેલાઈ શકે છે તેથી રો એવા રોગ આવે પછી સારવાર કરતા રોગ ના આવે તેની કાળજી રાખવી વધુ સારી છે. તો મિત્ર. એક એવું સુંદર વાક્ય છે જે હું તમને કહેવા માંગુ છું. સ્વચ્છતા એ સ્વાસ્થ્યનો પાયો છે. સ્વસ્થ શરીરમાં સ્વસ્થ મનનો વસવાટ હોય છે. તો મિત્ર અંતમાં હું એટલું જ કહીશ કે, આરોગ્ય એ સૌથી મોટી સંપત્તિ છે અને. સ્વચ્છતા એ તેનું સૌથી મજબૂત રક્ષણ છે. જે વ્યક્તિ સ્વચ્છતા જાવે છે અને પોતાના આરોગ્યને કાળજી રાખે છે તેજ સાચા અર્થમાં સુખી અને સફળ જીવન જીવી શકે છે. તો મિત્ર તમે એવી મને. ખૂબ જ સારી માહિતી આપી જે મને ખૂબ જ સારી લાગી અને ઘણું બધું શીખવાનું પણ મળયું. તમે કીધું એમાંથી તો હું તમારો આભાર માનું છું.
હા મિત્ર આભાર.